હલો. કેમ છો તમે.
માં તું બતાવ.
મેં પણ મજામાં છું તમે શું કરો છો અત્યારે.
કાઈ નને યાર ઘરે કામ આવે ને એજ કરીએ ઘરનું.
તું કામ કરે છે.
હા તને ખબર છે ને યાર મારે ઘરે આવે છે ને ધાગા કટિંગ નું કામ.
અચ્છા એ કરવું પડે છે બધા મળીને કરતા હશે તો.
હા હા બધા મળીને જ કરતા છીએ.
તો ત્યાં વરસાદ થાય છે કે.
હા એક એક મહિના તો નથી થતું હતું હમણાં કાલ થી થાય છે.
સારું બઉ ગરમી હતી ને એટલે વરસાદની જરૂર છે આપણને.
હા યાર બહુ ગરમી હતી. તું બતાવ બઉ વિડીયો વિડીયો બનાવે છે.
એ તો ટાઈમપાસ ઘરમાં બેહી ને હું કરવાનું અત્યારે તો મેં મારી મોટી મમ્મી છે ને ત્યાં આવી છું. હેલો. હા આવે છે.
આ તો શું શું મેળવ્યું.
ખાવાનું ખાવાનું એ તો નાસ્તો અત્યારે જ કરીને કરવી છું કરેલી છું. હ ચાય, નાસ્તો વગેરે ખમણ વગેરા. ખાધું
એકલે એકલે ખાધું અને ખુશી પણ નથી.
છે ને યાર પાસ હોય તો પૂછું.
તો પણ એ તો તો કોલ પણ ની કરે.
એત્યારે બહુ બીઝી છું એટલે.
મને ખબર છે ક્યાં બીજી છે.
તમારે ઘરમાં બધા સારું છે ને.
હા ખબ.
મારું પણ તું કેહતી હતી કે તને ક્યાં દર્દ થાય છે બતાડ ની મને.
હા યાર એજ એજ મારા ખામો બહુ દુખે છે યાર. કામ કરું છું ને એટલા
હા બા બેહીને કામ કરે છે એટલે દર્દ થાય છે કે.
તો તારે દવા લેવું જોઈએ ને. અવાજ નથી આવતું તમારું.
બોલું તું શું યાર.
બહુ ધીરે અવાજ આવે છે તમા
હા એ મારા ઘરે કે મહેમાન આવ્યા છે એટલે.
ઓહ! સારું કોણ આવ્યા છે તમારા ઘરે?
ચાચી આયવી છે.
હેલો
હા
કોણ આવ્યા છે તમારા ઘરે?
એ મારી ચાચી આયવી છે.
સારું. અત્યારે શું અત્યારે શું કરે છે આ?
હમણાં એજ કામ કર્યા કરું છું તું બતાવ. તારી બહેનનું શું થયું લગ્નનું તો થઈ ગયું ને?
હા અત્યારે તો ફિક્સ થયું છે અગલે મહિને આપ આપણે જાવા છીએ જાવાના છીએ અને ઈગેજમેન્ટ છે તું આવજે ને એંગેજમેન્ટમાં.
તું બોલાવશે તો આવાની ને
હોવ તો આવજે ને.
આવીશ ચોક્કસ આવીશ.
મજા આવશે આપડે બધા મળીને ફોટો લઈએ ને વિડીયો પાડીએ.
હા યાર એતો મને પણ વિડીયો બનાવવાનું બહુ શોખ છે તને તો ખબર છે ને
હા એ બધા કઝિન્સો મળીએ તો બહુ મજા આવે યાર
એ મલીએ પછી વિડીયો બીડીયો બનાવીએ. લ જઈ ર મમ્મી ને કેવું પડશે એને મમ્મી જવા દે તો સારું
હમ કેજે અને બધા જલ્દી બધા આપડે સાથ થી જઈશું અને બેન ના લગ્ન છે તો મજા આવે ત્યાં
હા જો હમણાં તોવા કે લગ
કે પછી ત્રણ મહિના પછી લગન થવાનું છે.
બીજું કેવું છે પસંદ આવ્યું તને
હા બહુ સારું છે બહુ સારા છે સારી રીતે વાતો કરે છે અમને શું મારી મારી બેનને ગમી ગયું છે ને એજ સારું છે.
ચ આપે
બંનેની ખુશી વધારે વધારે મૂલ્ય છે એટલે બંનેનું જોવું પડે કે બધા ખુશ. છે કે નથી
હ તું મને ફોલો કરજે મને બઉ સારું લાગ્યું બઉ મસ્ત લાગ્યું બંને ની જોડી પણ સારી છે.
હા બસ સારી રીતે લગન થઇ જાય બધ બંને સાથે ખુશ રહે. અને તું ક્યારે લગન કરવાની છે? તું ક્યારે લગન કરવાની છે?
ટાઇમ છે મારૂ મારી બેન છે એક વચ્ચેની
અત્યારે તું કોલેજમાં ભણે છે ને?
હા કોલેજમાં એડમિશન લીધું છે.
શું કરે છે કોલેજમાં
બી કોમ કાર્ય કરું છું. આજે નઈ ગએલી વરસાદ પડતો તો ને એટલે જો ને આજે કાલે મારિ બેન ને અને વરસાદ પણ કાલ નો સ્ટાર્ટ થઇ ગયો.
તારી બહેન આવી છે.
હા મારી બેન આવી છે આવજે ને મળવા
હા આવીશ તે જે મોટી વાડી દીદી છે સૌથી એજ આયવી છે.
હા હા એઈ જ આવી છે. અને એની છોકરી છે ખબર છે ને હા હા એ જાય છે.
તો બધા શું કરે છે અત્યારે
કઈ નહી એમજ વાત કરીઆ કરે એકબીજાથી મે કામ કરીએ કઈ
સારું તમારા ઘરે મહેમાન આ વિશે સારું લાગતું હશે.
હા બઉ મજા આવે યાર એ તો મારી નાનીને બહુ પરેશાન કરે છે યાર
મોબાઈલ લઈને બેસી બેસી લે મા કઈ ન કરું મારો મોબાઈલ ફોન
બા બાળક છે એનેું ખબર અત્યારે તો બધા બાળકને ફોન જોઈએ ન નહી.
ચક્ એકદમ બરાબર. આપણે અત્યારે નાના તો મોવાઈલ શું હશે ખબર પણ નથી હો. આજના બાળકકો.
આપડે તો બહાર રમવા જતા હતા મટ્ટી એ બધામાં ત્યારે તો બધાને ફોન જોઈએ છે
જન્મ થી જ મા બાપ નું ગલતી છે ને આપી દે છે એટલે મા બાપ આ છુટો પાી લે છે મોબાઈલ આપીને એ પોત પોતાનું કામ કરીએ કરે છે
ને ફોન જોઈએ છે આ આદત ખરાબ છે ને આટલા નાના નાના થી આપે તો આંખ પણ ખરાબ થઈ જાય જલ્દી ચશ
જ છે મારી નાગ મે આજે પણ ના પાડ્યું છે સતમા લાગી જશે તો પણ એ કામ ન જીક
એની આદત છે ને ાર એટલે આપવું પડે
કા બનાવતી એટતા બધા મળી તો હાઈ
તરે અવાજ નહી આવે યાર અવાજ નથી આવતો
ણા આવે છે
તાર
હા એક કો એલે નેટવર્ પ્રોબ્લેમ રહે વરસાદ છે ને એટલે વરસાદ ન પ્રોબ્લેમ થાય છે એમ તો લાાઈટ પણ ઘટી જાય છે.
હા. વરસાદમાં તો ખુબ જ લાઈઇટ કાપે સારું ત સાચું કીધું બઉ લાઈટ કાપે છે વરસાદ. મહત્મા તો
હા એકદમ
અને અહિયાં આપડા ત્યાં રોડ નું કામ પણ ચાલે છે ને એટલે
હા હા બરાવય છે રી એ તો કઈ ન એટ રોજ તો અહયા જ કરે છે જ્યારેે બને છે.
હા અને છા નાસ્તા પીધું તું એ
એ બનાારની શ હળ બરાબ બાકી છે ચ આ તારેા ત્યાં નગર છે ક આ અવાજ આવે છે
હા આ હા આ લોકો લડ્યા કરે નીચે બે ત્રણ છે એટલે જવા જવું
હ વરસાદ છે નને એટલે એ લોકો પણ રખડતા રહી જાય
હા બિલ્ડિંગ ના નીચે જ છે બધા લડયા કર્યા સામે જ છે
હું તો અવાજ આવેશું મને માણસો એટલા આરે માણસ વટ
હા હ
ટમાર છે લમાં
કેમ સુું થયું સાનું ટેન્શન છે તને
અરે એ કામ નું પ્રેશર બહુ વધુ છે લગાતાર એક મહિને થી કાર્ય કરું છું
હો કામ કરે છે ને તું કામ કરશે તોજ તો આગળ વધશે.
હા કામ પણ યાર ફાયદો પણ નહી મળે.
કયો કામ કરે છે બેન.
એ દાગા કટીંગ નું કામ કરું છે યાર કંપનીમાંથી. આઠ મારા પાપ્પા જ્યા કામ કરશે તે આઠ તનશ આઠ.
લગી ગ વગ તૈયાર થાય છે પછી મારા ઘરે આવે છે એમાં જે. હો હોય છે.
હો સારું મતલબ કેટલા કાપીએ તો કેટલા પૈહા મળે ત્યાં.
અમે લોકો કઢી તો સ મી સાઈઠ રૂપિયા મળે અને બાર વાર. લઈ જાય ચાલીસ રૂપિયા.
હો સારું એ સારું કામ છે કરને પેહા મળે સારું.
હા તું મને તો મહેનત પણ છે ને બહુ મહેનત છે. એક તો અમે બિલ્ડીંગ માં એક તને ખબર. પાર્કિંગ આવે છે પછી ઉચકીને લાવીએ છે બધા પોટલા પછી. બઘાને આપીએ પછી અમે કરીએ.
સો બહુ મહેનત. છે યાર સા સા સાચું કીધું તને એટલું વજન વજન પોટલા કેવી રીતે ઉ
અરે યાર. કોઈને સુ ખબર પડશે તો મને ખબર છે કે.
એવું લાગે છે તો જબરજસ્તી કામ કરે છે.
દિલ પર પથ્થર રાખીને.
અહીંયા કેટલી મસ્ત વરસાદ થાય છે યાર સારું લાગે છે વરસાદમાં તો.
તા તારે ત્યાં તો વરસાદ પડે છે મારે ત્યાં તો નહીં.
પણ ચાલે છે સારું લાગે.
અરે તને ખબર છે મન તો લાયગુ વરસાદ પડસે જ નહી પણ વરસા દ પડી ગયો એ તો વરી બેન લ હ હ.
બોલ બોલ શું બોલે છે.
હા મે બધ એ તો મારી બેન લકી ચાઈલ્ડ છે આવી છે તો વરસાદ લઈને આવ છે.
હા સારું યાર કેટલું આપડે જો એવું લાગતું હતું કે આ આ વર્ષે વરસાદ થવાનો જ નથી. થી.
હા અને કેટલા લોકો કેતા હતા કે દસ. દસ દસ વાગ સુધી આ મહને થવા જશે.
હા કેટલી ગરમી હતી પણ સારો વરસાદ આવી ગયો બધાને થોડું રાહત થયું છે.
હા હા એમ વાતાવરણ ઉપર.
શાંતિ વરસાદ અને આ વરષ. સાથમાં ચાય પકોડો ખાવાનું અલગ જ મજા.
હા યાર મે આવીશ તારે ઘરે.
કેટ છે ને તેને વાગી ગયો યાર.
એક એક મિન રૂક ની મેં પછી વાત કરું એ તું નેક્સ્ટ વાર બતાવ જે મને મને કઈ કામ છે.
હો સારું બાય.
ચાલ ઠીક છે બાય.